હેલ્લો
હા જય શ્રી કૃષ્ણ કેમ છો
મજામાં મેં પૂછેશી આપનો બર્થડે ક્યારે છે.
મારો અલિયા મારો તો કાલે છે બર્થ ડે
ઓહો આ વર્ષે આપણે બર્થડે ક્યાં જુબના છીએ.
હું તો આ વખતે તો હું મારો બર્થડે ના વિચારું છું હું અહિયાં મારા પિયરે આલી છું. તો આ લોકો જોઓ હવે જ્યાં સરપ્રાઈઝ આપે ત્યાં આપડે ઉજવી સો આઈ જ તમે બી આયા મારા પિયરે ઉજવવા હમ્મ.
થીમ શું છે?
જ હું તમને ફોન કરવાની જ હતી ઇન્વાઈટ કરવા માટે. સારું તમારું આવ્યો એટલે હું તો આ વખતે વિચારું છું મારી બર્ડે ની થીમ હું રા હું મ ડ્રેસ કોટ રાખવું કઈક તો. એમાં છેના અ વિચારતી હતી. અ કે. હમ્મ. કે હું વિચારતી હતી કે પિંક કલર નું રાખો એમાં બધ તાને પિંક કલર ની વેસ્ટર્ન ડ્રેસ થઈ. તો. અ મતલબ નાખે.
સારું સારું, આપણેે આ થીમ કેમ પસંદ કરી?
મેમ આલે મને એક તો ન એક તો પિં કલર બઉ ગમે અને આમ બી બધા છોકરાને બધા જોડેને શું કેવાય પિંક કલર હોઈટ છે. એટલે હું વિચારતી હતી. એના માટે ન હું પિંક કલર નું રાખું. થી તો બધા પહેરીને બી આવે અને. એકદમ જો બધા પિંક પહેરી ને હું બ્લેક પહેરીશ તો એમાં હું થોડું ને ડિફરન્ટ લાગીશ, એટલે કારણ ને મેં એવું થીમ વિચાર્યું છે રાખ
સારું. આપે બર્થડે માટે કેવા કપડા પહેરવાના છીએ.
જો તમને વેસ્ટર્ન પહેરવું હ તો વેસ્ટર્ન પહેરજો જો એથિક પહેરવું હોય તો એથિક પહેરજો. તો ટ્રેડિશનલ જેવું તમને જે ભાવવે ને તમે એ પહેરજો પણ કલર તમે પિંક રાખજો હ હું તો હું તો વેસ્ટર્ન. પહેરવાની ને ઓલમોસ્ટ અમારા ત્યાં બી બધા વેસ્ટર્ન. પહેરવાના તમે ગાઉન પહેરો જીન્સ પહેરો કોટ સર્ટ પહેરો વેસ્ટર્નમાં. બહુ જ બધી ઓપ્શન આવી જ આવે એમાં જીન્સ ટોપ આવી જાય કોટ સેટ આઈ જાય પછી આપડે ગાઉન આઈ જાય પછી આપડે લોંગ ડ્રેસ આઈ જાય કોઈ પણ મેડી બી આ શોર્ટસ આઈ જ કેપરી ભી આઈ જાય. તો ઈ તો બધા જોડે હોય જ. ઓલમોસ્ટ તો કા તો જીન્સ ઉપર કુર્તી બી પહેરો એ બી ચાલે જો તમારા ઘરના કઈક એવું ના કરતા હોય ન નાના વિચારો વાળા ના હોય તો તમે એ પણ પહેરી શકો. ક છો હ.
આપણા બર્થ ડે માં કેટલા મહેમાનો આવે છે.
જો એક તો મારી બેનપણીઓ છે મતલબ પાંચ છ બેનપણીઓ છે હ. પછી મારા ત્યાં મારા મમ્મી પપ્પા પપ્પા અને ભાઈ બેહેન અને શું કેવાય અને એમના છોકરાઓ છે, બે તો સમજી લો આ છ જણા આ અને ચાર બેનપણીઓ દસ અને દસ જણા ઓર હશે ફેમિલીમાં કાકા બાપાના છોકરાઓ હશે ને એ બધા હશે ફૈના હશે તો આમ કરી વીસ પચીસ જણા તો થઈ જ જશે. હ તો હું એ રીતે તૈયારી કરીને મતલબ મેં અરેન્જમેન્ટ નાનોક રાખ્યું છે બર્થડે નો તો તમે બી એજ રીતે મતલબ કે આવજો. અને ઓલમોસ્ટ બધા વેસ્ટન જ પહેરવાના હા એજ. જો મે આ લોકોને એક તો મેં આમંત્રણ આપ્યું છે, એક તો આ થઈ ગયા મારા કાકા બાપ્પા ના છોકરા થઈ ગયા અને અહિયાં જે નજીક નજીક ને હું એ લોકોને જ વધારે આમ તો બોલાવું છું. હ બાકી દૂર થી તમે આટલા બધા બોલાયા નથી કારણ કે બહુ ગરમી છે. તો નહી ફાવ પછી હું ગરમીમાં આટલા બધા જણા ભેગા કરવાના પછી દૂર થી આવે ને તો પછી દિવસ રોકાાય આખો પછી રાત્રે જમવાનું બહાર પાર્ટી કરવા જવાનું હોય. પછી આ આવશે તો પછી બઉુધી મતલબ ગરમી છેને તો નહી થાય.
સારું આપનો બર્થડે કે કેવો છે. ખશે.
જો મેં તો હજી હું વિચારતી હતી કે મારું બર્થડે કેક છે ને હું મને મેકઅપ બી બહુ ગમે તો હું વિચારું કા તો મેકઅપ વાળું બનાવાું આજકાલ ફાઉન્ટેન કેક આવે ને એમાં આપડે બ્રશ થઈ ગયું ને આઈ શેડો થઈ ગઈ ને એ બધું બનેલું હોય છે તો એવું કઈક વિચારું છું બનાવવાનું કે મેકઅપ વાળું કા તો પછી ડોલ વાળું બી સરસ લાગે આમ અને આજકાલ તો બહુ સરસ સરસ કેક આઈ ગિયા છે તો હા ચારું છું. અ ફ્લેવર પાઈનેપલ રાખવું ને કંઈક એવું બનાવું જે બધાને ભાવે પણ અને ગમે પણ
ડેકોરેશન કેવા રંગોથી
જો મેં ના થીમ પિંક રાખ્યું છે, ને તો મારી ડેકોરેશન ના સિલ્વર અને બ્લેક હશે કારણ કે શું મારું ડ્રેસ કોડ બ્લેક હશે ને તો મારી ડેકોરેશન એ મારા ડ્રેસ કોડ સાથે જ મેચ થશે તો એટલા માટે બેલૂન અને થોડુંક આપણે ગર્લ્સ વાળું ડેકોરેશન નાખવાનું વિચાર્યું છે, તો એ
છે.
હા હું વિચારું છું ફોટો બુથ રાખાવા માટે કારણ કે આજકાલ ન સેલ્ફી ન બહ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો આજકાલ છે, ને હું સાઈડમાં રાખીશ એટલે નાના છોકરાઓના એ બધાને ને બહુ ગમે સેલ્ફી બુથ નું તો હું ફોટો બુથ બોલ મતલબ મેં પૂછ્યું છે, થોડુંક બજેટમાં નતું આવતું પણ મેં વિચાર્યું છે, એની જોડે વાત કરું થોડુંક તો હું રાખીશ આમ તો સેન્સિવ બુથ પર
સારું બથળેમાં શું શું ગેમ્સ રવાની છે.
હા જો મેં તો બસડેમાં ગેમ્સ ભી રાખી છે એમાં તો હું એક તો આપણે છોકરીઓ માટે થઇ જશ એક તો આપણે મ્યુઝિકલ ચેર તો છે, જ પછી આપણે એક તો તંબોલા રમવાની અને તમને તંબોલા રમતા આવડે ને
મહેમાનો માટે શું સ્પેશ આયોજન છે.
હા હલો આવે છે, અવાજ હા હું તંબોલ રમતા આવડે છે.
આવશે આવશે મેમાનો અ મહેમાનો માટે શું સ્પેશલ આયોજન છે.
જોઓ ને મહેમાન માટે તો મેં આ ગેમ્સ રાખ્યા છે પછી નાના છોકરા ના અલગ ગેમ્સ રાખ્યા છે ને મોટા ના અલગ ગેમ્સ રાખ્યા છે અને ડાન્સ વગેરા રાખ્યું છે મ્યુઝિક અને આપડે શું કેવાય એક તો મારા અહિયાં છે ને ખબર નઈ કોઈને ત્યાં ગરબો છે. તો એને બહુ અવાજ આવે છે. પાછળ થી હા તો થોડુંક આવું એરેન્જમેન્ટ રાખ્યું છે. કે નાના છોકરાઓ બી અરે મઆ આ ઈન્જોય કરી શકે, અને એની મમ્મીઓ પણ ઘરના બધા એન્જોય કરી શકે. તો એ જ રીતનું મેં આયોજન રાખ ખ્યું છે બધા નો
તો રિટર્ન ગિફ્ટમાં શું આવન છે.
જો હું રિટર્ન ગિફ્ટમાં હા રિટર્ન ગિફ્ટમાં હું વિચારું છું કે બધાને કપ થઈ ગયા પછી આપડે ક પાણીની બોટલ થઈ ગઈ કાચની જે આવે છે ને આજકાલ ટ્રેન્ડિંગમાં છે કાચની બોટ લ થઈ ગઈ. થઇ ગયા. આ એને યુઝિંગ આઈટમ જે છે ને જેને બી આપો એ યુઝ કરી શક કે હો તો એ કવ છું. કે હું એવી કઈક વસ્તુ આપીશ ને બધા ઈન્જોય બી કરે અને એનો યુઝ બી કરે અને એ લોકાને યાદ રે કે ના હા ભાઈ કે એમાં મેં એના બરડે માં ગયાતા અને એને રિટર્ન ગિફ્ટ મા મને આજે આ વખતે ને આ આપ્યું હતું. તું બોટલ્સ કારણ કે ગરમીને તો ઠંડુ પાણી બધા લઈને જાય. એટલે પાણીની બોટલ ટલ વિચારું છું.
શું? કોઈ સરપ્રાઈઝ પણ રાખવું છે.
હા હવે સરપ્રાઈઝ તો હું તમને કહીશ નહી તો હું તમને કહીશ ને તો તમને ખબર પડી જશે એટલે સરપ્રાઈઝ છે બે ચીજો પણ એ વસ્તુઓ પણ તમે આવશો ને તો હું તમને ત્યારે જ કહીશ સરપ્રાાઈઝ તો હો
હમ બ થની તૈયારી કોણ અચ્છા બથનીની તૈયારી કોણ કરી રહી છું.
જો મારે બર્થ આમ તો હું પિયરે આઈ છુ ને તો બધા મારા ઘર વાળા જ કરે છે બર્થડે તૈયારી પણ આ બધી વાત એ લોકો કોએ મારા જોડે કરી નથ આ બધું મેં તમને કીધું છે બાકી જો એક બીજી વસ્તુ ઓ સરપ્રાઈઝમાં હશે ને તો એ બી હું તમને કહીશ. હ
હા સારું સારું આપડે બર્થડે ને યાદગાર કેવી રીતે બનાવ છું.
જો હું તો મારા બરડે માં શું કઈક સ્પેશિયલ કરીશ હવે એ તો તમારા માટે સરપ્રાાઈઝ છે. જો હુ મારા બાર્થ ડેમાં કઈક સ્પેશિયલ કરવાનું વિચારું છું જેમથી ને બધાને યાદ રે અને એક તો ફોટોગ્રાફર ને બોલાયું છે એટલે ફોટોગ્રાફી કરાયસ એના માટે તો હો
આપણો બ ફેવરેટ ભાગ કેવી કટિંગ છે કે ડાન્સ
હલો શું કો છો?
આપ આપણો ફેવરેટ ભાગ કેક કટિંગ છે કે ડાન્સ
અચ્છા ના અમાર તો ડાન્સ મને તો ગમે છે આમ તો અમે બધા કરવાના છે સાર થે ગ્રુપ ડાસ ભી એક તૈયાર કરેલો છે ને એક સોલો ડાન્સ બી તૈયાર કરેલો છે તો હું વિચારું છું કયોું વાળું કરવું ડાન્સ અને આજકાલ આપડે ટ્રેન્ડિંગમાં ગીત આવે ને એ વાળા ગીત પર હું વિચારું છું કરવાનું છે ડાન્સ હ
હ આપણે બર્થડે પર શું ઈચ્છા માંગુ સુ
હું આ વખતે વિચારું છું કે જો હું આ વખતે ન મને બહુ હેરાન બધા લોકો થાય એટલે બધા ન વરસ આખું સારું જાય અને મતલબ કોઈ હેરાન ના થાય એમ અને બસ આજ હું તો ઈચ્છા માંગુ છું બાકી કઈ જોતું નથી જેમ આવ આવા વરસ કાઢ્યા ઐતે હ હ પુષમાય આગળના વરસ બી મારા જાય બરોબર રીતે સારા રીતે તંદુરસ્તી તી બસ એજ હા
ર્થ ડે ના દિવ સ્વાસ્થી પહેલા શુભ કરશું શુભ કરે શુ આપણે બર્થડે નું દિવસે સ્વંથી પેલા શું કરે છું.
હું તો સૌથી પહેલા ના આપણા મંદિર માં જઈને ભગવાનને પ્રાર્થના કરું અને એના પછી દિવસ ની મારા શરૂઆત થાય હ એજ એક તો મારે અહિયાં છે ને ગરબો છે ને તો અવાજ નથી આવતો તો કઈ નહી આપડે પછી પછી કરીએ વાત તો ચાલશે હેને સારું ઓકે ચલો સારું ઓકે બાય જય શ્રી કૃષ્ણ હા જય શ